હા બોલ્યા. ચ આવ્યા.
અત્ય્યારે હજાર?
હા હા.
ક્યાં ગાડવા? કાઢવા જવું ને અત્યારે?
હા.
હમ કાલ કોલેજ જવાનું હ? બ જો ખાઈને કાલ કોલેજ જવાનું હે, કાલ કોલેજ જવાનું હે.
પેલો લખત ક ન હોય?
એલું કાલ હા.
હ હા બોલ. ક્યા હૈ? ઉપર હઉ.
ખબર નઈ.
એમ.
હમ, અને ભાઈ કાલ હેને વેલા આવજુ આઠ વાગ્યા પેલા.
બ હમ હા કેટલા ના પેન્ટ? ત કેટલા જ જોતા? આા પચાર ગયા ને હું બોલા્યો હતો. ત કેટલા થ દસ રૂપિયા એકદમ દ રૂપિયા ત
તમારે અહિયાં રૂપિ રૂપિયા જ લાગે ભાઈ. હમ.
હા, શું હાલે બાકી જિંદગી માં?
હિન્ંગીમાં તો
કેમ કોઈ મે કને વું?
હુંકે મે મૂકીને મૂકીને મને હું જે તે
મને હામે થી ફોન આયવો ને લુંડો રમતો તો. હમમ હું લેટર આ બધું
કોનું?
પણ હું હું
હું હું મારી તો આમાં મારે હું તને કેવું?
કેમ? તમે મેં સિદધાંત દેત ને મને સિદધાંત દેત ને મને સિદ્ધાંત બલતો નથી.
મને નથી મળતો ભાઈ મેં પછી ઓલી એસવાય મારી ઓલી ફ્રેન્ડ નથી મોનીકા એને મેં તો કીધું. તો હું તને હું જે પણ સિદ્ધાંત મળે ને હું એના વિશેે તું હેને મને પીપીટી બનાવીને દે. પછી હું બધું ખાલી પીપીટીમાં મને હે ને મુદ્દા લખતી અંદર નું મેં બધું ગોતીને મારી રીત ના હું કવ બધાને ગોળિુયુ પાયને એ હું બોલી દય.
હમમ ઓલા પંજા શાળી એ તો સંઘર્ષવાદી સિદ્ધાંત બોતો હતો પણ એમાં લોકોની રોશની કરે છે.
મેં એમને મને આજ તક નાયખું તો ખરું કાલ માકર્સ ને ઓલો અમલદાર શાહી નું સિદ્ધાંત એવું કંઈક હે.
કોણ?
ઓલી મોનીકા એ
મારેં તમિલ ને હલો મારુ બનાવડાવી લેજે ને.
હા. અલા હું લબડી લબડી મરી ગયો ત્યારે મને માન માન એમ કીધું કે આ હું બનાવાની.
હમમ.
હા હજી એક કોટ દેજે ને અલા.
એક જ
ઓલી મોનિકા ને દેવો અત્યારે નઈ.
તો?
અત્યારે એનામાં ઓલું રજીસ્ટ્રેશન હજી ઓલું એનું ઓલું આપડી પ્રોફાઈલ પૂરી કરવાની હોય ને પ્રોફાઈલ નો ટાસ્ક
હા તો મારી વાત સંભાળ
કાઈ ખબર નઈ એનું હું સર્વર ડાઉન હોય કે હું હોય.
શનિવારો વખત છું ને શનિવાર માં કોલેજ નથ જાવું.
શનિવારે યાર અત્યારે તું લગ્ન નું પણ કેમ કે લગ્ન અત્યારે એમ જ કેવાય કે વરસાદના લગ્ન કોણ રાખે?
અરે લગ્ન ઇમ્પોટ જ નથી.
તારે જાવું તું મળવા પણ તો તું બાનું હું કે હું એમ કઉ.
એઈ તો અ મારે અઢી વાર પછી અઢી વાર પછી
હા યાર અઢી વરસ પછી ને એમાં શનિવાર રવિવાર નું રાખ ને.
રવિવારી ને ખરે ના કરવા દઈ અત્યારે
એટલે એ એ ભણવા ભણવા આવશે ને ત્યારે આવશે તારી પાસે?
એ કોલેજમાં
તો કો સ્કૂલમાં કે કોલેજમાં
એ બાર પાસ કરીને એક્નલ કર્યું છે.
હા.
એક વાર ડોપ રાખ, એ ઘરની બાર હ
ઘર ની બહાર નીકળવા દે હૈ.
શનિવારે એના ફઈ ના ઘરે જાય છે.
તો તારી પાસે ટાઈમ કેટલો હ એને મળવાનો?
ત ખાલી પાંચ કલાક હો પાંચ કા ચાર કલાક.
પાંચ ચાર કલાક માં તો હું નુ હું થઇ જાય.
પણ હું સવારે સાત વાગે જાય ને સાડા બાર વાગ્યા સુધી એટલો ટાઈમ.
હમ.
પણ યાર વાત માર તો મને હું
જવાનુ.
જુનાગઢ આવે.
જુનાગઢ માં ક્યાં જાય?
એ તો હું તને ફોન કરવાનો હતો થોડીક વાર પેલા ફ્રી તને કરું રમીને.
એટલે હમણાં એ હમણાં હું કાલે નેચરલ માં ગયો તો અલા એક નંબર હે કેફે.
ને ઓલું ઓલું થાય કે?
હે? નઈ નઈ નઈ નઈ નઈ.
એ બધું કરવા માટે તો કેફે પ્રાઈવેટ ગોતું.
એ એ માટે તો તારે દાતાર જવું પડે એમાં દાતાર એ અત્યારે તો. હું કેવાય માણા હોય વાત જવા દેવા એટલે હજાર રૂપિયાનો ખર્ચો કરી તો હોટલ હે જાતો થાય.
હોટલ ના સત્તર વર્ષ ને સતર વર્ષ.
ઓ બાપ્પા હા હલવાણો ભાઈ તું, એવું એ કઈ કેફે હે? છેજ નહી, જુનાગઢમાં કેમાં કેમેરા ના હોય.
વાંધો ઈ જ છે ને?
કોઈ પણ કેફેમાં નહી હોય.
ને પાછું ઓલા અઢી વરષ અઢી વરષ એટલે વાત વિચારતો કર. અઢી વાર ખાલી મેં ટાઈપિંગમાં વાત કરી ખાલી ટાઇપિંગને ફોન ને વિડીયો કોલ.
હમ્મ.
હા, રયવરે સોમ આ શનિવાર જ છે વાંધો એ છે મારે.
હમ્મ.
પછી પાછુ છ સાત મહિના પછી પાછું બહાર નીકળવા મોકો જ નહી મલે.
જુનાગઢમાં તમે ફરો રખડો પણ ક્યાં તમે ફરો? અને તળાવે
તડાવ, તમે રખડી લઈ કઈ વાંધો નથી. પણ જે મેન અમારે જે વાત થઈ એ કરવાનું એ.
હું હમજી ગયો પણ ક્યાં જાઉં તારે?
તો ભવનાથ માં મને કીધું એ. ભવનાથમાં ક્યાં છે મે જોય નથી ના એ પ્રાઇવેટ પ્લેસ છે.
ક્યાં કઈ બાજુ?
ભવનાથ ની અંદર નેચરલી અંદર જતા ડુંગર ઊંચું આવતા ભવનાથ નો પ્રવેશ દ્વાર છે એની આગળ થોડીક વાર અંદર ગલી પડીને ના જતા. હા
એટલે તું હું એને લઈને ત્યાં ગોતવા જઇ?
ઈ તો વાંધો નહીં, અત્યારે મારે બધું નક્કી કરવું પડે બે દિ જ છે મારી પાહે ખાલી.
તમારું પહિ જાજોઈ, બાકી હું તો એમ કવ કે દાદ તાર ની હે ને પચાક સીડી ચડી જવાય. કોઈ નો હોય ને ત્યારે જ અમારે જે બેઠા બેઠા જે થાતું હોય ને ઇ કર લેવાય, આવતા હોય ત્યારે
એ જ ને યાર હવે કરીએ પણ તું શનિવાર નો કંઇક પ્લાન ગોઠવાનો છે એને તો અરજી પત્ર હું આપી દઉ એટલે તો હું રીઝન ગોતું હું.
હમ
દસ માર્ક્સનો સવાલ હે ને મલવાનો સવાલ હે બે ય ભેગુ છે.
ના યાર અઢી વરસ નું હોય તો તો જાવું પડે હો ભાઈ મળવા.
એ જ ને.
હમ્મ.
અઢી વરસ જસ્ટ વાત કરી, અઢી વરહ પેલા મે એ જ ને, અમે એક વખત જ મલ્યા તા, લાસ્ટ ટાઈમ. હવે અત્યારે પાછો મોકો મલ્યો, યાર ઇ ઘરે ઘરે બધા હુમા, કોને ક્યારેક યુઝ કરે ઘરે કોઈ ને ક્યારેક.
એવું હે?
હા આઈડી પાસવર્ડ ને બધું મારી પાહે છે.
ઓ બાપ ભાઈ.
વાંધો ઈ છે.
બેગી પેરીને જજો.
માર પાહે એક બેગી વ્હાઈટ હે ને બ્લેક પહેરવાન શર્ટ હે ને સ્નીકર બુટ હે.
હા તે સ્નીકર બુટ તો સ્નીકર જ પહેરવાના હોય.
હમ હમ
મેં આ એક કોઈ બેગી હે એક બ્લેક કલર નું.
વ્હાઈટ માં હે ફૂલ.
હા વાગે હાલે વાાઈટ અને ઉપર?
બ્લેક કા પછી બ્લુ શર્ટ, હા હા છે.
હા બસ એ બ્લુ શર્ટ પેરજે.
બ્લેક રહેવા દઉં?
નહી નહી બ્લુ બ્લુ. વાઇટ ઉપર હે ને તું બ્લેક પેર તો ય હારુ તો લાગે. પણ બ્લુ થોડુંક વધારે હારુ લાગે.
હા તાર બ્લુ પહેર લે, બીજું હું એમાં? હા પણ હા હા રચના ને તો આપડે કક કરવું પડીએે ને, બા
એનું હવ કાલે જ કેવું જોહે ને તો એને.
મહાકાલીને તો કહીએ.
પણ કઈક અત્યારે વિચારી તો થાય ને કાલ પછી હું કહી?
એ તો હું વિચાર કરું, માની લે તો?
માન શે તો નહીં હજી લફ કરશે બહુ મોટા પાયે.
એ જ ને. ઓલા શનિવારે એને કીધું ઓલા શનિવાર બે શનિવારે મારા હાથમાં. પણ ઓલા શનિવારે પછી આ શનિવારે ફિલ્મ ન દેખાડી તો ઓલા શનિવારે દેખાડી તો પછી આ શનિવારે જાય ને ઓલો શનિવારે જાય.
એટલે એને શનિવાર સિવાય એ ન આવે તારી પાહે?
હા બે જ શનિવારે મારે છે છેલ્લા.
એટલે એમ નહીં ઈ છોકરી શનિવાર સિવાય તારી પાહે નહીં આવે?
નહી.
બીજું એક દિવસે, કુંડી પીટે હારવાનું ભાઈ.
ચંદ્રકાંત ભાઈ નો. મને વાત એજ વાત છે કે જો આ શનિવારે આ શનિવાર છે ને. જો આ શનિવારે કીધું આ શનિવારે એ કઈ ના દેખાડું કઈ મૂવી બૂવી, તો આ શનિવાર તો ફેલ ગયો હેડી. હવ તો ઓલા શનિવાર કીધું તો બે બે શનિવાર રહી જાય ને તો પાછી મારે પાછ આઠ મહિના પાછા વેટ કરવો પડે.
હમ, ઓ બાપા. જોઈ આવ જા જઈ આવ દસ માર્ક ગયા માય.
એ તો કાલેને મને.
મેડમ ને કઈ એ મેડમ તમે કતા હોય તો અરજી લખતા તમે જે મૂવી નું મૂવી નું તમને રિવ્યુ મળી જાય તમે જે મૂવી અહી બતાવ હોય અમે મોબાઈલમાં જોઈ લે.
એટલે આપડે રોમાંચ પર્સનલ બ્રેકમાં કહી દેવાનો.
હા.
એજ ને, બાક મારે છેેલા બેજ શનિવાર બાકી ક
પણ કાલ મેડમ નો લેક્ચર નહી હોય હો?
કાલ ચારે જસ ન ને ચંદ્રકાંત હમ. હ મારા ભાઈ ન ફોન આવ ઉપાલી જ.
આા પએ
ક લઈ જમ બા બાાઈ ન ફોન આવે તો જમ બરાબર. નાનું ફણ આવેય કેરે. હા, સારું હર બર હું કાપું.
એય લાગે
અ તું કા પેલા કપાતો નથી મારતી.
ભાઈ મનેમને ખબર હતી તને ત્યારે ચા હતી. આું આ અંદર લખવાનું છે પાર્ટી એટ કેવાય. એવું કઈ ન લખવાનું. ફોન જોડાયેલા છે.